મેં સોહન પલ્લો વાત કરું છું.
હા તો મેં હર્ષ પટેલ વાત કરું છું મારો અવાજ આવી રહ્યો છે બરાબર તમને?
હા આવી રહ્યો છે ક્લિયર આવી રહ્યો છે ડબલ આવે છે.
હ તો આજનો આપડો વિષય છે કે જો. આપણે આપણા ગ્રાઉન્ડમાં મોસ્ટ ઓફલી આપડા હવે દેશમાં ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓ થઈ ગયા છે.
તો આપડે હવે ગામમાં બધા પોટાને બોટા પર ગ્રાઉન્ડ ઈચતા હોય છે. કે પોતાના પર બી ગામમાં ગ્રાઉન્ડ હોય અને ગામને માંગ કરતા હોય છે કે અમને પણ ક્રિકેટ રમવા ગ્રાઉન્ડ આપો હવે આપણને ખબર છે આઈ પી એલ ઓ ડી આઈ ટેસ્ટ ક્રિકેટ ખુબ જ ચાલી રહી છે. તો આપણને પણ એવું ખૂબ ઇનવે ઇન્ટરેસ્ટ હોય કે આપડે પણ એમાં રમીએ અને ખુબ આગળ પ્રગડી કરીયે એ માટે આપ હવે પ્રેક્ટિસ કરવાનું પણ હોવું જરૂરી છે. હવે આપડે ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ના હોય તો આપડે મીન્સ કે રસ્તા પર પ્રેક્ટિસ કરવી પડે સે આપણને નાશક વાડે એ માટે હવે આપડે ગ્રાઉન્ડ ની ખુબ જ જરૂરત છે. અવે અમારા ગ્રામ એક તળાવ છે બરાબર. તો તળાવમાં અમણે રમીએ છીએ તો એક જ અમને ખાલી મોસ્ટ ઓફલી ચાર મહિના કે તણ જ મહિના અનમાડુ હોય છે એમાં પાણી સુખાય જાય છે અને તો અમે પીચ બનાવીએ પહી અમે ખુબ જ મહેનત કરીએ તેમાં પસી ગામના બધા બાળકો મોટા વક્તિઓ રમવા આવે છે. અને અમે રમીએ છે અને અમે અમારી ગામમાં ટુર્નામેન્ટ પણ ટુર્નામેન્ટ નું પણ આયોજન કરવામાં આવે છે અને અમે ટુર્નામેન્ટ પણ ભાગ લેય છે અને અમે ઘણી વઢી મેનટ કરીને ટ્રોફી ને એવુ જીતી લાવીએ છે. પણ જો અમાર પા પુરતુ ગ્રાઉન્ડ જ ના હોય અમે પ્રેક્ટિસ પૂરી કરી જ ના શકતા હોય તો અમે આગળ કેવી રીતે વધી શકીએ છે જો અવે મારે તો એવું જ કેવુ છે કે અવે ગામમાં એક સરપંચ વ્યક્તિને કે કોઈને પણ કઈને ગામમાં કે ફળિયા માં એક રાઉન્ડ હોવું જ જોઈએ કેમ કે જો અમણાં બધા બાળકોને ક્રિકેટમાં ખુબ જ ઇન્ટરસ અને રસ લાગી ગયો છે એ છ થી બધા બાળકો ક્રિકેટમાં ખુબ જ એમ ઇન્ટરેસ્ટ ધરવા લાગ્યા છે. તો મારું તો કેવું એવું જ છે કે આપડે ગામમાં ખુબ જ એમ ક્રિકેટ નો માહોલ હોય અને બધા ક્રિકેટ રમે અને આપણા દેશના માટે બી રમે અને સ્ટેટ લેવલ પર નેમ આગળ વધે મારુ તો એવું જ કેવું છે એમ કે જો આપડે આ ગાળી રમી શકીએ અને આગળ થી વધી શકીએ તો આપણને આપડા મમ્મ મી પપ્પાને પણ અને ફળિયા આળાને પણ ગર્વ એ થાય છે કે અમારો છોકરો સારું પફોર્મન્સ આપીને રમી રહ્યો છે તેથી આપણને એમ નેશનલ સ્ટેટ માટે આપણને રમી તો અમારા ગામમાં એક છે આર્યન પટેલ કરને તે અમણે એનું એ લોકોના ફળિયામાંથી ટુર્નામેન્ટનું આયોજન થ્યું હતું તો તે લોકો અમણે મહારાષ્ટ્ર રમવા ગયા હટા અને તે તે ટીમનો કેપ્ટન હટો ટે જીતી આવ્યા ને એમનું ખુબ જ અમારા ગામમાં માન વધી ગયુ અવે આ ન્યુઝમાં ચેનલ પર સ અ ઇન્સ્ટાગ્રામ પર બઢુ વાયરલ થઈ ગયું ટે આમ ખુબ જ સારું રમી રહ્યા છે અને તે લોકોના ગામમાં ગ્રાઉન્ડ ન નતું પણ એ લોકો એમ રસ્તા પર એમ હાફ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરને ખુબ જ આગાળી વધી રહ્યા છે કે અમણા ટેસ્ટ ક્રિકેટ રમી આવ્યા છે મીન્સ કે આગાડી રમશે અમણે એક ટ્રોફી જતી આવ્યા ખુબ મોટી ટ્રોફી છે અને આગા ડી વધી રહ્યા છે તો એ અમણે સ બરોડા એમ પેલું વડોદરામાં એ લોકો રમી ગ અમણે એમના વાલી લોકો એ કીધું કે તું સારું પર્ફોમન્સ આપતો હોય તો અમે તમને ટેસ્ટ ક્રિ પેલું આગાડી મીન્સ કે આઈ પી એલ ઓ ડી આયા માં જો તમને જોઈન્ટ હા હારું અમે તમને પીલું મીન્સ કે હા પેલું એનું શું કેવું છે આ હા કોચિંગ આપાવીએ તો એ લોકો એના વારીને સંભવિત કરને કોચિંગ આપવા હમણે થી એમનુ બારમાંનુ સ્ટડી પણ એ પતી ગયું છે એટલે અમણા તે ક્રિકેટમાં ખુબ ઇન્ટરેસ્ટ લે છે અને તેમણે બરોડા કોચિંગ માટે જવાનો છે તે અવે આ મહિનાની એન્ડિંગમાં મીન્સ કે આલે પરમ દિવસે કોચિંગમાં જાશે અને અમારા ગામનો છે અને મારો ફ્રેન્ડ પણ છે ખાસ તો અમા તો એજ કેવું છે કે તે રમીને આગળ વધે અને ખુબ જ પ્રગતિ કરે એવુ મારું કેવુ છે કેમ તે પફોર્મન્સ સારો આપે છે અને અમણે તે ખુદ પાંચ ટ્રોફી જીતી દીધી છે અને ખૂબ બેસ પફોર્મન્સ આપે છે અમે તેમના પૈસાથી મીન્સ કે તેમની પ્રગતિ થી એન્ડ આઈફોન એન બુલેટ્સ જે ગાડીઓ પણ લીધી છે અને હમણા તે ખુબ જ પ્રગતિ કર કરી રહ્યા છે તેમના વાલી માં તેમના ગામના અને સર સરપંચ લોકો પણ ખુબ જ ખુશ છે. કે અમારો ગામ નો વ્યક્તિ અને અમારો ફડિયા નો વ્યક્તિ ખુબ જ ફાર પફોર્મન્સ આપીને આગળ વધી રહ્યો છે. તો મીન્સ મારું તો એટલું જ કેવું છે કે તે હજૂ અગાડી વધે. અને વધુ પ્રગતિ કરે એજ મારે તો કેવું છે અને બીજું કે જે વ્યતિ હાર્ડ પરફોર્મન્સ આપીને આગળ વધે અને આપણું ગામનું લિસ્ટ નું નામ રોશન તો આપડે તો ખુબ જ એવું કે હા કે દેશનું નામ પફોર્મન્સ કરે અને હાર પફ પરફોર્મન્સ માં અગાડી જાય અને નેશનલ ઇન્ડિયા માટે રમે તો આપડું તો ગામ નું ને નામનું નામ પસંદ થાય એ માટે અમારે તો ખુબ જ સારી વાત છે અને જો સારું પર્ફોર્મન્સ આપે તો અમે તમને આગાડી જવા માટે વડ પણ કરે છે કે તમે આવું કરો, તેવું કરો એવું કેવું છે મારા હવે તમે મેના વિશે પછી સુધી ચર્ચા કરે છે તમે બોલો
જેમ કે જે એમ કે તમારી સારી પકડી ને જેમ કે એમનું મુલ્તવ્ય કે એમની શક્તિ પ્રદશન જેમ કે એમની કલા જેમ કે કે છોકરાઓનું મતલબ મેર બનાવે જેમ કે પોતાનું અને જે શક્તિવશ જેમ કે જેમ કે તમે જાણો છો કે આપડે દેશના ભવિષ્ય માટે આ બધું કરવું જરૂરી છે. જેમ કે દેશના માટે આપણે જે મ મેડલ આવે જેમ કે ગોલ્ડ મેડલ આવે એજ આપણી તો ઈચ્છા છે જેમ કે તમે જાણો છો કે આપણે કરવું જરૂરી છે દેશને માટે અને પોતાનામાં એવું કરવું જરૂરી જરૂરી છે જેમ કે દેશના માટે કઈ કરે અને આપડા યુવા પેઢીએ તો ખાસ વિચારવું જોઈએ આ વસ્તુ નું તમારે શું કેવું છે?
હા મારે એજ કેવુ છે કે યુવા પેઢી સાથે વિચાર આળ વધારવા આપે સારું મતલબ કે સારું રમતા હોય તો આપણે એને આગળ વધારી શકીએ છીએ અને સારું રમતા હોય તો ટેલેન્ટ સારું હોય તો અમે આગાડી પરફોર્મન્સ એને વધારે આવી શકીએ ને અને મીન્સ કે એમના પર પૈસા ના હોય મીન્સ કઈ તકલીફ હોય તો અમે ગામ ના વ્યક્તિને કય કે સારું પરફોર્મ્સ આપશે ને નામ રોશન કરશે તો અમે એમને આગળ વધવાની છૂટ આપી શકીએ છે અને અને્રીટ લેવલ પર એમ તો રમાડીએે કે અમે અમારા ગામનો જ વ્યક્તિ છે. મી કે અરા ઘર માને આગળ પરફોમસ આપયે. અને રમાડીએ. માટે એ કેવું છે કેમ કે સારું રમી રહ્યો છે અને જો તે આપણા દેશનું નામ ને રોશન રોશન કરે. આપડા હવે મ ખેરગામ નામ નું રોશન કરે છે આપડે બધા જ આવી જઈએ છે. એટલે આપડા બધા નું સાથે સાથે નામ રોશન થાય છે એ કેવું છે બાકી તમારું બીજું શું કેવું છે?
ગામનું નામ રોશન કે આપડા ફળિયા નું નામ રોશન થાય તો આપણને ગર્વ ગર્વ થાય છે કે આપણા યુવા પેઢી આપણને આગળ વધારી રેહ છે જેમ કે આપડા હમંનેના જનરેશન શું કરવું જોઈ, શું કરવું ન જોઈએ આ બાપબને ખાસ ચર્ચા આપણા સરકારે તો, એ સરકાર આપણા લેતી નથી. જેમ કે આ યુવા પેઢી શું કરવા માંગે છે, શું નહી કરવા માંગે છે. અમના વધારે પડતી પડી. વિચારતી નથી બો, પોતાનું જ વિચારે ને પોતા છોકરા લોકો કરયર વિચારે છે, જેમ કે તેમ, તમે જાણો છો કે આપણા સ સરકારી વિભ ગ ના છોકરાઓ જેમ કે ભણે છે. ના હમણાં ના મતલબમાં મંત્રી છે, બીજા મંત્રી સંત્રી છે, એ બધા ના છોકરાઓ બાર વિદેશમાં ભણે છે અને પોતાનો કરિયર નું સેટ કરે છે. પોતાનો છોકરાઓનું કરિયર સેટ કરે છે, જેમ કે આપણા ગામના વ્યક્તિનું કરિયર સેટ નથી કરતા. એ પોતાનું પોતાનું વિચારે છે, જેમ કે તમે જાણોજ છો, તમારો શું?
હા, માટે કે છે આપડા ગામ ન વિચારા અમારા ગામના સરપંચ ના છોકરાઓ છે તા અમે અમારી, અમારી જે એલોકો સ્કૂલ બનાવી શાળા શાળામાં બની રહીયા છે.
બાળકોની પ્રગતિ સારી વિચારે અને આપડા બાળકોની નબળી. મતલબ કે અમારે તેવુંજ કેવુ છે કે પોતાની ગામમાંનું જ સારું વિચારે અને પોતાના બાળકોને આ ગર પ્રગતિ કરે, જેથી આપણું નામ રોશન થાય, દેશનું પણ નામ રોશન થાય
ભગવાન લે તે માટે માટે સારું વિચારવું જોઈએ અને જેમ સારું. પ્રગતિ કરે તો આપડા ઘરનું નામ રોશન થાય, પૈસા આવે જેથી આપણને મીન્સ કે ઘરના કે ખરાબ પેલું હતું હોય અને ખરાબ કંડીશનથી ત્યાં બાળક આગળ હોય, તો એની કંડિશન સારી મળે અને મીન્સ આગળ વધે એ માટે મારે તો એવું વિચારું છે કે બાળક સારી પ્રગતિ કરે અને સારું પફોમન્સ આપે. જેથી કરીને આગળ નેશનલ લેવલ પર રમે અને મીન્સ કે મોટી ટુર્નામેન્ટ. જેમ કે આઈ પી એલ ને એવું રમે તો અમારે તેવું જ વિચારવું જોઈએ. એ હા સારું રમે અને એ સારું પફોર્મન્સ આપીને આગાડી વધે છે. એજો માટે વિચારું સાહેબ, કે જો જે સારું પ્રદર્શન આપશે, તેમ તેમને આગળ પ્રગડી મળતી જશે મળતી જશે અને ખુબજ મસ્ત અને એમનો ખુબજ આભાર પ્રાપ્ત થશે, એવું મારું તો વિચારવું છે. અને ખુબજ આગાડી વધશે તો ખુબજ મજા આવશે. એવું અમારે વિચારું છે ને ગર્વની વાત થશે અમાને તો ગર્વની વાત થાય છે, એટલે અમારે આખું ગામ નું ફળિયાનું તો અમે એમને ખુબજ સ્વાગત આપીશું. હવે અમારા ગામના એક છે તે ખુબ જ સારું પર્ફોમન્સ આપી રહ્યું છે, જે હર્ષ પટેલ તો તેમની બોલિંગ બેસ્ટ છે, તો તેમને ખુબજ આગળ પ્રગતિ કરવાનું વિચારતો છે અને એ ખુબ જ બેસ્ટ બોલર છે. તો બસ અમારે તો એજ કહેવું છે કે હારી પ્રગતિ કરે, સારું એજ વાત છે, તો ચાલો. હવે કાલે મળીશું આપડે.
ચાલો, ઓકે.